હલો,
હેલો બોલો બોલો કોઈ એનું જદ કહેવાય.
એવું હોય એમને શું કહ વરસાદ વરસાદ પડે કે નઈ?
વરસાદ તો કોહને હમણાં સોટા આવયા તા.
એવું હોય એમને ગરમી ચેવી હ કો? હવે વર્ષાદ એટલો બધો પડ્યો નહી. એવું એમ ગરમી તો જબરજસ્ત પડે છે.
વેદાળા થી બવ તાપ પડે હે
હમ્મ,
હવાથી હોવા જુધી બઉ તાપ હ પા વાયરો છૂટ્યો વરસાદ નું વાતાવરણ કર્યું તું પહાવા એ તો સુટ્યો હતો, મારાલા સોટા નાશીને જતુ રહીયુ.
એવું એમને બીજું કોઈ નોકરી ધંધામા ચેવું એટ? નોકરી ધંધો ચેવો હેડે. એવું એમને જવું નહીં ફરવા બરવા તાણ
જાઉં તો વિચાર્યું તું આજ કઉ પતિકભાઈ કવું, હમણાં અમદાવાદ બાજુ જીયે.
હુ રાજસ્થાનમાં કા જઈએ ગા રાજ રાજસ્થાન મગજ બ સારું રે એમ હું. ઉદયપુર હા જેસલમેર હે, રણુજા હે.
રણુજા, રામાપીરના દર્શન
હું હા પ્રીતિ પોખરા હે. પોખરાણ રામાપીર નું જન્મ સ્થળ હ એરીસ આખો કિલ્લો હ મોટો
હું આપે રોકાવાનું તો જેસે લોકો નાઈટ શો ને એવું જોઈએ.
જયસ્વામ રોકીએ તો ચાલ ઉદયપુર રોક
હા ઉદયપુર તો ના રેહવાની સુવિધા તો સારી હોય એ બાજુ
આપડે જઈએ ને પેલા ફરવા જઈએ ને એ પ્રોગ્રામ ગોઠવીએ. ગાડી બાડી તો હે ને તમાર પાસે? તો બસ તમે બધા ઓફિસ ના સ્ટાફ અંગર
હા બધા સ્ટાફ તૈયાર થાય ને જીએ વાત કરો.
આપડે એવી રીતના જ રાજસ્થાન સાઈડ નો પ્રોગ્રામ રાખીએે ઉદયપુર જયપુર ને રણુંજા રોમાપીરના
હા આ બાજુ આપડો સોટા એટલે એ બાજુ વરસાદ તો હશે જ એટલે ગરમી ન હોતા.
ઉદયપુર મજા આવશે ઉદયપુર લેખ વધારે હે. લીફ છે, બાહુબલી હીલ છે. પેલેસ પેલેસમાં બધું આખું
એ બાજુ રણુજા બાજુ બધા જાય હે તો આપડે ગેસ મળી રાખલ.
હું ગેસ મળી રહે ને ઠીક રાજસ્થાન સુધી ગેસ મળી રહ્યો હવ તો, સાબરમતી ના બધા ગેસ નું બહું સરસ આયોજન છે, ત્યાં મજા આવશે કિલ્લો વિલ્લો જોઈશું ને તો મજા આવશે એમ આખો આપડો સાંસ્કૃતિક વારસો બતાયેલો છે, રાજા ઓકી રીતના રેતા હતા, શું વસ્ત્ર પહેરતા હતા, સીગના હથિયારો બધું બહુ મજાનું છે, એમ એમના સ્વયં કક્ષ પક્ષો વિશે બાહુબલી હિલમાંય મજા આવશે, બઉ ઊંચું હિલ હો. બાહુબલી તમે જોયયો ન હો બઉ ઊંચો હિલ આખો ઉદયપુર દેખાય ઇતી.
ઊંમચો હિલ હ ન બહુ મોડોને
લા હું તો એ બાજુ એક વાર જોયો નહિ એટલે જાવું દસાક
મન થી આમ આમ શાંત વાતાવરણ માં આઈ ગયા હોય ને ઊંચા ઊંચો પહાડ જેવું આપણું ટ્રેકિંગ ટાઈપ નું થઈ. વન ટાઈપ ઓફ ટ્રેકિંગ બી થઈ જાય એમ.
ના
હ ટ્રેકિંગ બ્રેકિંગ થઇ જાય, એવું બહુ મસ્ત જગ્યા તેમ કોમ અને વરસાદ બરસાદ પડતો હોય ઝીણો ઝીણો બહુ મજા આવી જાય.
ના ભાઈ બંધ જાય છે વાત તો કરે જોવા લયક તો સારુંહ હું કો જઉું જ છે એક વાર જયો નહી?
હુહુ ચલો ઓટલો બી સારી હ બહ બહુ બહુ બેસ્ટ વેસ્ટ મજબૂત હોટલો છે અમુક રાજહંસ છે અને બધી ટાટા ની છે અને બધી બહ સરસ સરસ છે ત્યારે મજા આઈ જાય મારી બાલ્કનીમાંથી વ્યુ જોવોનુ ઉદયપુર નું લેક બી સારા છે. પિચુલા લેખ અને બઉુ સરસ.
બસ આપડ તો એ જો જોવા લાયક હોય.
હા જો મજા આઈ જાય હું ઉદયપુર માં જયામ અને પછ બીચાર ઉદયપુર માં રોકાશું શાંતિ થી ફરશું બધું પ્લેસો પલેસો. અને એક દિવસ પછી જતા રહેવું આપડે જેસલમેર માં.
હ શાંતિ થી જ જવાય આપડો તો ત્રણ ચાર દિવસ ભલે એક દિવસ વધારે જતો.
હા ત્રણ ચાર દિવસનો જ પ્રોગ્રામ કરીશું ને એક દિવસ રણુજા રોકાઈએ એક દિવસ જેસલમેલ રોકાશું એક દિવસ ઉદયપુર રોકાશું. હમ બટલે અલગ અલગ જગ્યાએ એક એક એક દિવસ રોકાશું એટલે છું આખી સીટી બી ભરીને શાંતિ થી બધું ફરીને બીજું બધું મજા આવે એમ.
ઓ વાચી આપલા તો સિ્ધુ બેલા જઉ પડ ને.
હ હો હમ
હું એક વાર જયો નહી રોમાપીરના દર્શન કરવાહ
હમ હ એ મજા આઈ જાય બહું મજા આઈ જાય. મજાય આઇય આઇ
બઉ વસ્તી બહું ત્યાં ડાળા તો બહુ વસ્તી જાતી હોય.
હા
ફેરો અમદા બાજુથી ને અમદાવાાદ બાજુ થઈ ને.
ઘણી ઘણી.
હ ગાડીઓ ગાડીઓ હો
હમ
પીઢી એ બહુ ભીડ બહુ હોય હને. આપે તો હાદા જ
હમ પસી આવો એથી એક દિવસ મસ્ત. જયસલપુર જયસમેર રોકાશું
હા
જસેલમેનમાં મસ્ત મુજરો હોય અલગ અલગ ટેન્ટ હોય છે ત્યાં બધા. અલગ અલગ રેટ હોય છે બધાના
ઓ વિડીયો તો આવહને.
મ મુજરો બુજરો બહુ સરસ મજાનો હોય છે એમ તેનો સાંસ્ કૃતિક કાર્યક્રમો બી સારા જેવા થાય છે.
હમ
હ નાઈ
એક વીડિયો આ તો આપડે સ્ટેન્ડ બઉ મહેસાણા વાળાનું છે આપડા ગુજરાતીનું જ.
હમ મજા આવે રાતના તો હ એમાં પૂનમ હોય ને ભાઈ એટલે રણમાં જે પ્રકાશ પડતો હોય ને પૂનમ નો ચંદ્રમાનો અને મુજરો ચાલુ હોય. એટલે તમારું આમ મજા મજા રહી જાય. એમ
કઈની ઈચ્છા તો હતી જવાની સ્ટાફ વાંધ કરો. હાપી નો હુકમ થઈ ગયો તમારો ફોન આઈ ગયા હા ના આપડે તો શાંતિ થી જ જા ઉધ કરવાની જ નહી.
હમ બસ મસ્ત મજા આઈ જશે એ ફરવાની એકદમ વાતાવરણ અમે ઠંડુ થઈ ગયું એટમોસફિયર થોડું ઠંડુ થાય. અને બધી એમ ત્યા બ મજાઈ જશે એમ ઉદયપુર માં બહુ મજા આવશે જસલમેર માં મજા આવશે.
હમ કાલ તો જઉં આમ સાળંગપુર જવું. હનુમાન દાદા ના દર્શન કરવા હલો
હનુમાન, દાદા દર્શન કરી આવે
હલો!
એના પછી ત્યાંથી અમદાવાદ, એ ફર્યા ભાઈ કાંકરિયા તળાવ
પેલું ટાવર કક નવુ, બન્યું ને કાચ નુ
હમ, હમ હા, ત્યાં બન્યુ છેને બ્રિજ બન્યો છે ત્યાં હ અટલ બ્રિજ છે ને ત્યાં
હમ.
એ મ કઈ ફરવા જવાય પછ એક દિવસ વાન ટૂર થઇ જાય છે. પેલી આપડે જઈશું એ મોટી ટુર થશે એ મજા આવશે ત્રણ ચાર દિવસનું જે થાય ને એટલે બધા સાથે ગયા હોય તો ઘણી મજા આવે.
બધા ભાઈ બંધ હોય એટલે
હા
કાલ તો સહારંગપુર બાજ જાવું પણ ગાડી લઈન હ, એક ભાઈબંધ ત્યા્યારે હૈ તે મંગ હોય, હ એને લેવા જવાનું ઉસા હ, ને વફ બી તે મકું જઈ આવુ, કાલ વેલા જવુ, હ
ના, ના, ના જી, જ ફેમ ટમ
એલા મંદિરે, દર્શન કરીને એટલા ફરી
હા, ત્યાં થ સ્વામિનારાયણ મંદિર છે, હનુમાન દાદા ની બાજુમાં સ્વામિનારાયણ મંદિર છે. ટેમ્પલ બી સારું છે, સ્વામિનારાયણ ટેમ્પલ છે, હનુમાન દાદા ની નવી મૂર્તિ બનાવવા રય છે. એ બી
હાાઈ, હુ એક વાર જોતો ને હનુમાન દાદા ની મૂર્તિ ઢોકેલી હતી પણ હવા તો બની જ હતો
બહુ, સરસ બ મજાઈ જાય, પકી વાતાવરણ આખું તમને એકદમ આનંદ મ પ્રફુલ્લિત થઈ જાય, એમ ભક્તિમય વાતાવરણ મળશે. ત્યા
જગ્યા એ બહુ, વિશાળ મોટી ભાઈ
હા, જગ્યા બી બહ મોટી સારી છે.
એમે ગયા, તા એક વાર એ હનુમાન દાદાની મૂર્તિ બનવાનું કોમકાજ ચાલુ હતું. કેને
હમ કન્સ્ટ્રક્શન વર્ક ચાલુ છે, ત્યાં હ
જઈએ, હવે હવે ચાલુ જ કરવું હવે ફરવાનું.
ચાલે ચાલે જઈ, આવે જઈ આવે બાજુ પછી રિટર્નમાં અમદાવાદ ફ કરી આવવાનું પ્રાણી સંગ્રહાલય, નરસરોવર છે, કાંકરિયા છ હ, અટલ બ્રિજ છે, પતંગ હોટલ છે, બધ મજા આવી જાય ફરવાની અરે શ મજાઈ જ અમદાવાદ ભી હમ, અમદાવાદમા પલીસમાં ઘણું ફરવાનું હમ
ના ના એ તો રિટર્ન મા લઇ લે હુ, એવુ પણ હશે તો
હમ
આપડ ભાઈબંધ છે, એટલે બે જણા જ છીએ
એવ
દ ન દલોત જાન, આપુ
હમ હ
હ
ના ના ના આવું ફરતું રહેવું બરાબર કોક દિવસ
હા તો ગાડી હતી યે
ના ના આપડે ગાડી લઈને જાઓ બસ મજા આવી જાય એવું ગાડી લઈને ફરવા ગયા હો એટલે બહુ મજા આવે ત્યારે
ઘરની હોય એટલે ગમે તારે ઘરા હોય ત્યારે શોખ બે દાડા વધારે થાય દૂશો
મજા આવી જાય મજાઈ જાય શાંતિ થી ગયા આવે ને વધારે મજા આવેને ઉદયપુર મકાન નું પ્લાનિંગ કરો
કરીએ છે આપ
ઉદયપુર બહુ, મજા આવશે એ રાજા એમાં કેવું હોય કે પબ્લિક બહ હોય ક્રાઉડ બવ વધારે હોય છે, તયા રાજસ્થાનમા રાજસ્થાનમા, મજા આવે
હા મને સાચી વાત છે, જાઉં તું હારૂ કઈની ઈચ્છા તો હતી, મારી ગાલ વાત કરો, તમે સ્ટાફ બા
હમ
શુંકે
હલ્દીઘાટ મહારાણા પ્રતાપનું યુદ્ધથી થઈ, રહયુ ધ હમ હલ્ધદી ઘાટી છે, બહ મજા આવી છે. જોવાનું બહુ સારું એવું છેમ આપડો આખો મહારાજા રજવાડા ન જે ઇતિહાસ છે ને એ બધો ત્યાં જ ખંડિત છે ત્યાં જ બધો થયેલો છે રાજા રજવાડાઓ ન ત્યાં હજુ સુધી આટલા પૌરાણિક મહેલો પણ ત્યાં હજુ સુધી છે એમ ટૂપ ગોળાઓ જો ત્યાંના કપડા છે તેના અસ્ત્ર જો વસ્ત્રો જો એમના રાજાઓ કઈ રીતના પહેરતા હતા ભક્તર યુદ્ધમાં કઈ રીતના લડતા હતા કેવી રીતના આક્રમણ થતું હતું બધું બઉ જ જૂનું બહ જ પ્રાચીન હમ આખું જોવા બહુ મસ્ત છે એમ ટાઈમ તમારો ત્રણ ચાર કલાક નીકળી જાયું છે હા પછી ત્યાં બોર્ડર નજીક ખચતા ત્યાં પછી પંજાબ ને એ બધું નજીકાડી જાય એટલે તમને ત્યાંથી નજીક પડાય
હમ હમ
હમ
ત્યાંથી બર્ડર નજીક પડે એમને હમ બોર્ડર ઉપર તો આપ હ ઈ તો જોવા ના દે ને
ના બોર્ડર ત્યાં વાઘા પંજાબ છે કટાર બોર્ડર છે ત્યાં તમાર બોર્ડર ઉપર જોવા મળે છે પરેડ એવું બધું જાય છે ત્યા જો હમ
કો જોવા લાયક
હા ના ના ના ત્યાં હા ત્યાં જ ને પંજાબ પછી તમારે પંજાબ જવું પડે એમ ત્યાં માટે પંજાબ બી સારું છે. ત્યાં વાઘા બોર્ડર છે. હા કસવાતો નહી જઈ આવીશું એક દિવસ ત્યાં વાઘા બોર્ડર જ મસ્તમ હા જઈવાય જઈવાય. હમ્મ હમ્મ ના ના સો ટકા એ તો એટલે તો ભાઈ
હા પછી શું પેલું થઇ જકે આટલા જઈને આયા હોય નહી જયાન
વાઘા અટારી બોર્ડર હો ને ત્યા એટલે બઉુ મજા આવશે ત્યાં પરેડ પરેડ થતું હોય બધું. બહુ જુસ્સો આય જાય તમારા દેશ પ્રત્યે. હા ત્યાં જવા દે પછી ત્યાંથી અંદર ના જવા દે હમ્મ
હમ્મ.
રાજસ્થાન તો બહુ મજા આવશે ફરવાનું વાતાવરણ બી એવું છે વરસાદ જેવું. તમને વધારે મજા આવે
ના આપડા બાજુ સોટા થયા એટલે